હું કરું પછી
અરે આ પેલું હું તો જ નઈ ક્યા લગી ને પછી તો તમે મેં કુ હોઈ ગયા હે એટલે પછી ના ની કયરો ના ભી બો થાકી ગય તો
હમ વડ સાવીત્રી છે, આજે કાલે પાસે ઉતરી ગયા કાજુ બિન આ પ્રક્રિયા આજે હું કર્યું બીજું
કોઈ ની આ મોર્નિંગ બ્રેકફાસાસ્ટ
બબૂનો બબૂનો બ્રેક
કાલ કાલ ભાઈ શુઈ ગેલા છે કે ઉઠી ગયો
હજુ એનું ચાલે કીસ એમ કીસ
હમ. પાવાગઢ દર્શન કરી ઉઠી ગેલા આટલા વેલા
ઓહ માળ હું તોને વેળલો ઉ ખબરની હું ભાઈ હાથે જવું જોબ પર
હમ.
ડાકોરનો પ્રસાદ થાય છે, ડાકોર
હમ.
પાવાગઢને માળેશ્વર પ્રરસાદ ખાય બોલો.
બસ કયની
નવસારી તો કાલે જી આવેલાને
હમ.
પછી બધી વાતચીત કરી રહી રાત્રે મોડા સુધી જાગેલો
હા થોડું પેલા કંસારા સમાજ ના બુકસ જોતા હતા પણ એકદમ નામ નામ ની મળતું હતું એટલે હવે કોઈને બીજાના ફોન કરીને એની મમ્મીનું નામ યાદ ની આવતું હતું એટલે બીજાના ફોન કરીને પૂછવું પડ હે આજે
હમ.
અમારા તો મોટો ચોપડો છે ને એમાં બધા આખા સાતગાવ કંસારા નું બધા ના પરિવાર નું નામ
હમ હમ ખબર નઈ વ્રત કર્યો છે એમ કેય
હા.
વડ સાાવિત્રી
કોઈ નથી.
હમ હમ. પૂજા કયા કરવાની.
પૂજા તો હું કઈ કરવા ની જવાની મારી મમ્મી તો એમ બી ની કરે બો વર્ષ
હમ.
મારી મમ્મી તો બીમાર પડી ગયેલા ને ત્યારથી છોડી દીધેલું ની કરુ.
મમ્મી ભી અપવાસ ની કરવાની જમહે એક ટાઈમ એમ
મેં તો કઈ પૂજા નો સામાન બામાન કઈ લીધેલો નથી હું તો એમ બી અહિયા તો બો ભીડ હોય હનુમાન મંદિર પાહે ને હું તો પછી મોડા થી દર્શન કર્યા પૈસા મૂકી દેવા અને આ બધું આપળે લઈ જઈને તે બધું એ લોકો પાછું વેચીને બીજા ને આપે એનો મતલબ હોય એટલે હું તો પૈસા જ મુકી દઉં મને તો એ બધું ગમે જઈ ની. ટોપલા ને ફોપલા બધું છે ને એ લોકો પાછા વેચે પેલા લોકોને મારે તો
હમ.
ને પાછા બીજા લે ફૂલ બુલ મેં તો કઈ લેઈ ની જાવ.
ફૂલ હોય એ લોકો ફેંકી જ દે એનો કોઈ મતલબ ની.
હમ પલો હમ.
તો અહીયા હનુમાન મંદિરે વડ છે ને મોટો મહારાજ બેહે ને તા પછી મહારાજને પગે લાગી ને પૈસા આપી દેવા.
હમ.
જવા જ મોડા. બહુ ભીડ એ તો ત્રણ વાગ્યા લગી ચાલહે બધું ત્રણ હાડા ત્રણ લગી.
હમ વડ સાવિત્રી નો આ સાર મહિમા છે સારું કરી શકાય વ્રત પણ બધા હવે ભીડને એવું થઇ ગયું હોય એટલે જઈ ના શકાય.
ના ના જ જઈશ પણ બહુ ભીડ હોય હમણાં. એટલે હું તો ખાલી દર્શન કરીને પૈસા ચઢાવું મહારાજને પગે લાગીને આવી રેવા.
પ્રાર્થના કરીયાવાની દસ્તા કરી લેવાની
હમ તો મંદિર પાહે બો મોટું વડ છે અમારા ત્યા પૂજા કરાવવા આવે ને મહારાજ ત્યાં જઈ આવીશ પછી મોળા
હમ.
બીજું
બીજું શું ચાલે.
કંઈની
રાત્રે કેટલા વાગે હુય ગયલા પછી.
દોઢવાાગે.
હમ હમ.
તો પણ મમ્મી બેહે એટલે પેલાને મજા પડે એને હો બધું કરું
હમ.
બ બુરવી નાસ.
હા.
હ
હમ્મ લો ચોપડો ભી સમાન એ જોઈ જોઈને ફાટી જાય એલો. તો બી હોજી હોજી ને.
હમ્મ. એમાં જોવું પડે તો તમારે જોયા કરવાનું બીજું હું.
ચોપડામાં એકચલી નામ એવું મળે ને હરકું તો બધું ખબર પડી જાય. વ્યવસ્થિત પેરેન્ટસ નું નામ હોય ને
બાર ને એવું કાઢવું પડે ને પાછી.
થોડા નંબર.
નંબર ફોન નંબરને એવું તો કાઢીને ફોન કરવા પડે બધાને.
અરે એ તો ખબર એ તો કરવાનાજ ને. પણ આ તો એક દમ થ્રુ એ નામ કીધેલું પણ હું નામ ભૂલી ગયેલી. એ મમ્મી નું નામ એ છોકરી નું મમ્મી નું નામ નથી ખબર હતું તો એવું યાદ યાદ યાદ કરું કરું એ એ પપ્પાને બી યાદ નહી આવતું તું એટલે હવે આ બધા ને ફોન કર હ હું પપ્પા કે પછી વાત.
અહ સારી બારી ચાલુ છે કે બંધ?
ખબર નહીં. ચાલુ નહીં હું તો. મારું ચાલુ કે અહી ખબર નઈ.
હારી એ
હમ્મ.
ખીર ખાતો છું કાલે રાત્રે ખીર બનાવી થી એ ખાતું.
હમ્મ.
અહિયાં સવારે રમવા ગયેલા હતા વરસાદ પુષ્કળ હતો ભીનય ગયા હતો.
હમ્મ હમ્મ.
હવે અહીંયા તડકો છે.
અની તો અમે લોકો તો સાડા સાત વી ખાજે તો.
મોહમ્મ હાડા શોઈગયા થા પછી
હ તાલ ના ખાસ કર ગરમી બહુ શું કાલ આમ થાક બો લા બુ ફાલો. પુષ્કળ ત એટલે એકચુલી અમારે પેલું ફોઇને મળલવા જવા હતું નવસારી. પણ આ તાપમા એટલા કંટાળી ગયા થા પાહિ યાદવું ન આવ્યું મનેને ભાઈ જે યાદે મન દો હોઈને ફોઈને મળી જ તો ચાલ તો મેં કીધું એ કે હા એ તો હૈ. તા ટોન મરવાના હોઈ ઊં ગરમી એટલી ને એટલે કઈ મગજ જ કામ નઈ કરે કઈ ત્યાં.
હા, વરસાદ બી જરા પડો જોયો હવે. હા જરા પૈલો પણ બાફ લાગે પછી.
હા, જરા જરા પડીમ.
એટલે આ રીતનું બધું છે ને અભિયાન ચલાવાનું છે.
હમ્મ.
આમાં તારે સારું છે બધું. બીજું બોલ કલપભાઈ તો હમણાં ઉઠી ને તૈયાર થઇ ગયા કે હજુ બાકી રમ્યા કરતા બા
હ મેં તો ભાઈ હથે જવું એટલે તો હું તો નહી ખબર કેવું કરડે
હમ
એને ખબર છે ભલે જોવાનું એટલે જેમ તેમ હુડાાવને ટ્રાય કરી બની તો ની ક્યા લજ હોતીય પા ખુશ ચલે માળ લગીી હવે અહિયાં અમારા ફ્લોર લગીન નીચ દાદર ઉઠ પછી લવ આમ તો કને દાદી કર મમ્મી એ ને એક તો વરસાદ પડતો હતો ને એને રેન્કો જ પડેલો પછી બધું ખળ આઈ જાય ને પાછી
તારી જે છે તારે જે કરવાના તે પેલાને ત હમ હમ બીજું
બીજું કોઈ
પછી મેં તો મારે બી રાત્રેમ પેલું મોડું જ થયેલું પેલું રાત જોઈ ફન હ એમ કરીને પછી
તો હું તો નહ હતો ને આ બધું જરા પેલા વાતમાં પડેલા તે બધું પેલો હુડાવ્યુંને આ લોકો વાત કર પણ પેલો હુંડ તો જ નઈ એને રમવું જ
હ હમા બસ મળ વધી
તો હ
હમ
એને અમે બધું કરીએ તે કરવા જોઈએ
હું ક
હા બધું મમ્મી બધું હોધાય અમારા સમાજ ના બુક્સમાંથી તેને જોઈએ અ તોમાં
ક બાાત માંથી બધું કલું લાગે
કોણે
તમે લોકો તો બાત
ના ના તો સબ જ અરે તું જ્ઞાતિ ન ચોપડાનુંું કાલેધું એક જણ નામ કીધેલું તે એ હોત હતા એનું મરે એવું ખબર પડે ને શું છોકરીને એટલે એમાં બધું જ આવ્યું છે
હું કેટલી છોકરી આવી પાંચ્યા જ ને
હમ પાસમાં બી વ
હમ નારાયણ દાું તો નામ છે એમ તો પણ હવે
ના ના નાપ એના એ થોડી ના તો ક કોલેજ પર ફંક્શન રહે ખલવા એટલે અ તો બઈ દને અવસ કોલેજ પર જ રાખે એવું નહી આ તો પેલી વારસ જોઈ સમાજ વાળા એ ફેર ટ્રાય કરીએ એમ રીતના બીસ એલે છોકરાઓ માટે પણ અમારે જો બુક છપાવી છે ને ભાઈના ભય ન પછી ભૂજનનુંું જેટલા છોકરા ફોર્મ ભરેલ ને છોકરી છોકરા એની પુસ્તક છપાવ્યું લોકોએ એટલે આખા સાત ગામ કંસા બધાને ઘરે ઘરે પહોચવાની કેમ એને ઘરે ઘરે પહોંચેને મારો આપડું તમારું ને મારું નામ લખવું પડે ને બેન પોનેલી કેમ પોનેલી સમ લ થું ત્યાં બુકલેેટમાં બી છે એટલે કોઈને કોન્ટેક કરવું હોય ઇન્ક્વાયરી કરવા ખરે તો આપણા પર આપણને બી પૂછે કે ફનતા પોર્ણેલી છે એવું બધું જોય ને લોકો બી
હા બરાબર
એવું હોય આપડા ઘરનું એડ્રેસ લખેલું હોય ત્યાં અબ્રમન એવું હોય તોલે હું તમને બતાવાની બુક
કઈ નને એ બુક પછી ફોટો મોકલજો એકાદિવ ખાલી
હા
ખબર પડે કેવું છે
એ તો ભાઈ ન છે ને અંદર નામ તે મોકલાવાનું એના પછી મમ્મી પપ્પા ની ઇન્કવાયરી એટલે એને એ લોકો કોઈ બીજા થયું કયરી કરાવ્યા આપે ઉરી સ્ત્રી કોતા પોલી છે તો એનું એડ્રેસ જોય તો કોઈ વાર ન્ક્વાયરી કરવા હોઈ પેલા બહ પેલા હોોયીુંલેાલ કોણ ક ભો છોકરીઓમ સામની ભય છોકરાઓ ભય રહ પણ જ્યા જ્યા ફોર્મ ભર્યા તેનું નામ તો બધા ઘરે ઘરે લોકો પોહોંચાવાના સર્વે કરવાના એ રી એટલે જેમે તેને ઇન્ટરેસ્ટ હોય તો પછી થી તો ખબર યાદ તો હવે ને કે ચ આ છોકરો છે તો બુકલેટમાં જોઈને ઉંમર સેટ થતી હોય તો એ લોકો આ કરી શકાય એમાં ઇન્ટરેસ્ટ ધરાવે તો પછી એ લોકો કોન્ટેક કરે એમ તે મેન જે નવસારી નાંગલાલાજી ચલાવે ને અમારા વળ તેનું આગળ મેઈન પેજ પર નામ લખેલા છે બે બે ભાઈઓ છે નવસારી વાળા ત્યાં નાના નાના કોલેજો લોકોની છે તો તે લોકો ચલાો એ લોકો